હાય.
કેમ છો?
મજામાં તું કેમ છે?
હા હું પણ મજામાં જ છું. ઘણા દિવસથી વાત ન હોતી નથી થતી એટલે વિચાર્યું આજે લાંબી વાત કરીએ.
હા સરસ વિચાર છે આજનો વિષય શું રાખીએ?
હ. ચાલ સોશિયલ મીડિયા વિશે વાત કરીએ આજ કલ તો દરેક ના જીવનમાં ભાગ બની ગયું છે.
સાચી વાત સવારે ઉઠીએ ત્યારે પણ સૌથી પહેલા ફોન હાથમાં જોઈએ અને રાતે સુતા પહેલા પણ છેલ્લો સોશિયલ મીડિયા જ જોતા હોવું જોઈએ.
હા ઘણી વખતે તો ખબર જ પડતી નથી કે કેટલો સમય સમય વીતી ગયો.
સાચું તું સૌથી વધુ કઈ એપ વાપરે છે?
હું મુખ્ય એપ ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુબ વાપરું. ફેસબુક હવે બહુ ઓછું વાપરું છું.
હું પણ એજ યુટ્યુબ પરથી સૌથી અ વધારે અભ્યાસના વિડીયો પણ જોવું ગમે છે.
હા સોશિયલ મીડિયાનો સૌથી મોટું ફાયદો શું લાગે છે તને? .
અ સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાયદો દુનિયાના દુનિયાના કોઈ પણ ખૂણા ખૂણાની માહિતી તરફ તરત મળી જાય છે. અને નવા સમાચાર, શિક્ષણ નવી ટેકનોલોજી જી નોકરીની જ માહિતી બધું જ.
હા અને ઘણા લોકો ઘરે બેઠા પોતાનો બિઝનેસ પણ ચલ વાવે છે.
એ વાત તો સાચી અને નાના વેપારીઓ પણ પોતાના પ્રોજેક્ટ નો પ્રચાર કરીએ કરી શકે.
હા એક સારો વિડીયો વાયરલ થઈ જાય તો લાખો લોકો લોકો સુધી પહોંચી જાય.
હા વિદ્યાર્થીઓ પણ ખુબ વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ ઉપયોગી છે અને ઓનલાઈન ક્લાસ ક્લાસ. અ પ્રશ્નપત્ર કન્ટક્ટ અફેક્ટ બધું જ મળી જાય છે.
પરંતુ નુકસાન પણ ઘણા છે.
સૌથી મોટું નુકસાન સમયનો બગાડ.
બિલકુલ સાચી વાત. પાંચ મિનિટ માટે ફોન ખોલીએ અને એક કલાક પસાર થઈ જાય તો પણ આપણને ખબર નથી પડતી.
એ તો સાચું છે અને અને અભ પછી અભ્યાસ અધૂરો રહી જાય.
હા ઘણા લોકો બીજાના જીવન સાથે પોતાની સરખા મણી કરે છે.
હા. બધા પોતાની ખુશી ખુશી અને સફળતા જ બતાવે છે. હકીકત કઈ અલગ જ હોય.
સાચું. અને એના કારણે આત્મવિશ્વાસ પણ ઘટી શકે
સાચું માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે
હા તું સાયબર બુલિંગ વિશે સાંભળ્યું છે તું એ
હા કોઈ કોઈને ઓનલાઈન પરેશાન કરું ખરાબ કોમેન્ટ કરવી અથવા ખોટી માહિતી ફેલાવવી
એ બહુ ખોટી વાત છે
પ્રઈ પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવું જોઈએ
હા અજાણ્યા લોકોને કે વ્યક્તિ ને માહિતી આપ આપવી નહી
અને ઓટીપી પાસવર્ડ અથવા બેંકની માહિતી તો ક્યારેય શેર ના ના કરવી જોઈએ
હા સાચું સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જોઈએ
અને સાથે સાથે ટું ફેક્ટર ઓથનન્ટેટ કિક સન પણ ચાલુ રાખવું જોઈએ
હા ફેક ન્યૂઝ વિશે શું કહેવું તારું
હ કોઈ પણ સમાચાર શેર કરતા પહેલા તેની સાચી તપાસ કરવી જોઈએ જોઈએ
હા ઘણા લોકો વાંચ્યા વગર ફોરવર્ડ કરી દે છે
એ વાત તો સાચી અને એના કારણે ગેરસમજ ફેલાય છે
સોશિયલ મીડિયા દ્વારા લોકો નવી સ્કિલ પણ શીખી રહ્યા છે
હા કુકિંગ કોડિંગ ગ્રાફિક ડિઝાઇન સ્પોકીિંગ ઇંગલશ ફોટોગ્રાફી બધું જ શીખી શકાય
મને તો અંગ્રેજી શીખવા માટે યુટ્યુબ જ ખુબ સારું લાગે આગે છે
મને પણ
ક્યારેક સોશિયલ મીડિયા પ્રેરણા પણ આપે છે
અને સફળ લોકોની કહાનીઓ સાંભળીને આગળ વધવાની ઈચ્છા થાય છે
હા પરંતુ મોટિવેશન જોવા જ આખો દિવસ પસાર ન થઈ જાય એવું પણ ધ્યાન રાખવું જોઈએ
સાચું માત્ર જોવાથી કઈ નથી થતું અમલ કરવો જરૂરી છે
હા સ્ક્રીન ટાઈમ ઓછો રાખવો જોઈએ આપણા જીવનમાં
હું હવે દરરોજ લગભગ બે કલાકની મર્યાદા રાખવાનો પ્રયત્ન કરું છું
હું પણ નોટિફિકેશન બંધ રાખું છું જેથી ધ્યાન ન ના ભંગ થાય
અને ભોજન સમયે ફોન વાપરવો જોઈએ
ના પરિવાર સાથે વાત કરવી વધુ જરૂરી છે
મિત્રો સાથે મળીએ ત્યારે પણ બધાના હાથમાં ફોન જ હોય છે
હા સાચી બેટ લા લોકો કરતા ફોનને વધુ મહત્વ આપીએ છીએ આપણે
આ વાત આ આદત બદલવી જોઈએ
હા બાળકો માટે પણ સોશિયલ મીડિયાનોો ઉપયોગ મર્યાદાય એક હોવું જોઈએ
હા માતા પિતા એ માર્ગદર્શન આપવું જોઈએ
હા સોશિયલ મીડિયા દ્વારા સામાજિક જાગૃતિ પણ ફેલાવી જોઈએ
જેમ કે પર્યાવરણ બચાવવો વૃક્ષો રોકવા રક્તદાન શિક્ષણ સ્વચ્છતા વિશે
હા કુદરતી આપત્તિ આવે ત્યારે પણ લોકો ઝડપથી મદદ કરી શકે
અને જરૂરિયાતમંદ લોકો માટે ફંડ એક એકત્રિત કરવા પણ મદદ મળે
હા તને શું લાગે સોશિયલ મીડિયા વગર જીવન શક્ય છે
શક્ય તો છે પણ આજના સમયમાં મુશ્કેલ છે પણ એ ઘણી માહિતી અને સંપર્ક એના પર આધારિત છે
હા કેટ એટલે તેને તને ઉપયોગ બંધ નહીિ પણ સમજદારીથી કરવો જોઈએ
બરાબર ટેકનોલોજી સારી કે ખરાબ નથી તેનો ઉપયોગ કેવો કરવો જોઈએ જોઈએ મહત્ત્વનું છે
વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા નો ઉપયોગ અભ્યાસ જ્ઞાન અને કાર અને સ્કીિલ માટે વધુ કરવું જોઈએ
અને મનોરંજન માટે પણ મર્યાદા રાખવી જોઈએ
હા દરરોજ થોડા સમય પુસ્તક વાંચવા કસરત કરવા અને પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરવું જોઈએ.
હા જેથી જીવનમાં સંતુલન રહે.
હા આજની વાતચીત મને સમજાયું કે સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન છે.
પણ તેનો ઉપયોગ યોગ્ય કરો એ એક દરેકની જવાબદારી છે.
હા ખુબ સરસ ચર્ચા થઈ આપણે આપણા જીવનમાં સોશિયલ, મીડિયાને બહુ મહત્વ આપવાનું. આપવાની જરૂર નથી. આપણે ભણવામાં અને કઈ નવી ટેકનોલોજી ને તો આવું શીખવા મળે સમય આપવો જોઈએ.
એ વાત તો સાચી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ જરૂરી છે. પણ વધારે પૂરતો આપણા માટે હાનિકારક છે.
હા ત સોશિયલ મીડિયા વધુ. ધું ગમે કે ઘર પરિવાર સાથે બેસવું વાતચીત કરવું હ
આજકાલ ના સમયમાં તો બધા ફોનો જ વાપરે છે. ઘરે બેઠા હોય કે ક્યાં ક્યાં પણ હોય બધાના હાથમાં ફોન જ હોય છે.
હા સાચું બાળકો પાસે પણ હવે તો અગર તે લોકો રડતા હોય છે. હોય છે ત્યારે તે લોકોની મમ્મી ફોન જ આપી દેય દે ત્યારે તે લોકો ચૂપ થઈ જાય.
સાચી વાત છે. પણ એવું ના કરવું જોઈએ તે તેઓને રમવા ગમત ગમત વગેરેમાં ધ્યાન લગાવવું જોઈએ.
હા તેથી બાળકો નાનપણ થી જ આવુ સોશ્યલ મીડીયા પર આધારિત રહેશે તો પછી આગળ તે લોકોને બહુ પ્રોબ્લેમ થાય.
એ વાત તો સાચી છે.
શું શું શું વાપરે સોશિયલ મીડિયામાં
હા ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુટ્યુબ વાપરું છું.
હા. અને નવી નવી સ્કીલ્સનેું શીખવા માટે કયો એપ હું વાપરું છુ
સ્પોકન ઇંગ્લીશ હમ વગેરે એવા એપો વાપરું છું. અને તું.
હ હા હું પણ યુટ્યુબમાં યુટ્યુબમાં વિડીિયો જોઉ છું. પછી એપ. આવેે છે. કે ઇંગ્લિશ ને આવું શીખવાડે
હા
તે એપ તે યુઝ કર્યો પછી ઇન્સ્ટાગ્રામ પણ પર આવે કે આ આ સ્કીલ શીખવાની. તેના માટે આ જોઈએ આ એપ ન યુઝ થાય. આવું બધું બતાવે.
ખુબ સરસ. પણ તેનો ઉપયોગ કરો એ દરેકની જવાબદારી છે.
હા કેટલાક લોકો સોશિયલ મીડિયાના ફાયદા માટે ઉપયોગ કરે તો કોઈ કેટલાક લોકો ટાાઈમ વેસ્ટ કરે.
એ વાત તો સાચી છે બધા એ પોતાના અ સોશિયલ મીડિયા જરૂરિયાત હોય એટલું જ વાપરવું જોઈએ.
હા કોઈ કોઈ ફાયદા માટે જોય તો પછી કોઈ આમ જ ટાઈમપાસ્ટ કર પાસ કરવા માટે જોઈ.
હા. ચાલ હવે લાંબી વાત થઈ છે.
હા ચાલ બાય તારી સાથે વાત કરીને મને બહુ આનંદ થયો.